હલો.
હલો.
અવાજ આવે છે?
બોલો બોલો મજામાં બસ બસ મજામાં સને વિશે ચર્ચા કરીશું. જ આપણેે.
અત્યારે તો મહિલા ઉપર ચર્ચા કરવા જેઈવી છે કારણ કે અત્યારે હજુ પણ સ્થિતિ ખરાબ ચાલી રહી છે.
હા બે હજાર છવ્વીસ છે તો પણ.
અમારા બાજુમાં જ એક ચંગના પો એમના જ પતિ એ બોલ એટલું ખરાબ રીતે હાથ ઉપાડીને મારેલું છે.
હા ઘરેલુ હિંસા તો સામાન્ય બાબત થઈ ગઈ છે.
હમ. પણ આનું મેન કારણ એ છે કે લોક પોપાસી શિક્ષણ હોતો નથી.
હા.
શિક્ષણ શિક્ષણ ના હોયને કમા તા પણ આવડે નઈ. અને પોતાના માટે બોલતા. પણ આવડે નઈ.
હમ.
ત્યારે મહિલાઓ પોતાના વિશે વિચારવા જેવું છે.
હા સૌથી પહેલા તો શિક્ષણ જ મેળવવા જેવું છે.
હમ. મહિલાએ સશક્ત. સશક્ત થવાની જરૂર છે અને પોતાના વિશે વિચારવું જોઈએ.
પોતાના પગ ઉપર ઊભા થવું જોઈએ.
હમ.
પહેલાની મહિલાઓ એવું જ હતું ને કે પેલાની મહિલાઓ બાર કરી સકતી કે એમની પાસે આર્થિક એનું કશું સાધન નતું એમ.
હમ.
પણ હવે અત્યારે
શરૂઆત જ આપડે શિક્ષણથી કરવી જોઈએ.
હા
શિક્ષણ અને સમાનતા સમાનતા રાખવી જોઈએ.
હા અને શરૂઆતથી જ નાના નાના હોય ત્યારથી છોકરા અને છોકરીઓના ઉછેરમાં ઘણું બધું તફાવત જોવા મળે છે નઈ.
હમ. એવું માનવામાં આવે કે છોકરાઓ અલગ રીતે જીવે છોકરીઓ રીતે જીવે. પણ આપડા ઘરે થી જ શરૂઆત એવી કરવી જોઈએ ને કે ના છોકરા છોકરી બંને સમાન કેહેવાય. બંને ને સરખું મળવું જોઈએ.
હા.
પહેલાના જમાના માં છો કર્યોને ભણવાની તક મળતી નથી એટલે ભણવાનું હોય ને એટલે એ લોકો કમાઈ પણ ના શકે અચછા અત્યારે હવે ઘણા બધા ક્ષેત્રોમાં અત્યારે મહિલાઓ આગળ વધી ગઈ છે બધી જગ્યાએ અત્યારે છે જ કારણ કે બધા શિક્ષિત થયા છે ને એટલે પર એને ભણાવે છે બધા ક્ષેત્રોમાં છે ડોક્ટર છે છે એન્જિનિયર છે પાઇલટ છે
હમ કારણ કે હવે ધીમે ધીમે અવેરનેસ આવી રહી છે ને બધા વચ્ચે એટલે
હા
પહેલા એવું નહોતું અને હ હજુ પણ અમુક ગામડાઓમાં જતો સ્કૂલો નથી
હા અમુક ગામડાઓમાં સ્કૂલો નથી પછી અમુક ગામડાઓમાં હજુ પણ સ્ત્રીઓ પર હાથ ઉપાડવામાં આવે છે એ લોકોને પછાત ગણે એમ સ્ત્રીઓને એ ઘરની બહાર જ નીકળવાનું નહી ધુધંટ પ્રથા ચાલે
હમ બાળ લગ્ન
બાળ લગ્ન પણ ચાલે અત્યારે તો હજુ પણ આપણને કદાચ ધ્યાન ના હોય પણ એવું પણ છે કે દૂધ પીતી છોકરી કરવામાં આવે છે બોલ અત્યારે બે હાજાર છવ્વીસ માં પણ એટલી પછાતરે જાતિ રહી છે એ દુધ પિતી કરી નાખે છે
હમમ કારણ કે અ એ લોકો નામાં હજુ પણ અવેરનેસ નહી ને જો જૂની જે એમની વિચારધારા છે એની એજ છે એવું છે એટલે
હા
મા બાપ સમજવું જોઈએ મા બાપ એ ખાલી અ એવું ના સમજવું જોઈએ કે દીકરી જન્મી છે તો માત્ર બોજ જ હશે એમ
હમ અત્યારે તો દીકરીઓ પણ કેટલું કમાઈ રહી છે
હા એના ઘણા બધા ઉદાહરણ આપણે જોઈ શકીએ છે ને
હમ ઇન્દિરા ગાંધી
હા સાનિયા મિર્ઝા હા આ બધા જે છે. સ્ત્રીના શક્તિકરણના મોટા ઉદાહરણ છે.
અને હાલનું જ ઉદાહરણ ક્રિકેટ ટીમમાં મહિલાઓ જીતી ના ગઈ
હારે હા
હા એ તો આખો દેશ ખુશ થઈ ગયો તો
હમ
કે એ તો એવા લોકો જે બોલતા હોય ને કે છોકરીઓ તો રસોડામાં જ સારી લાગે એવા લોકોને મોઢા પર એક તમાચો છે એમ
હમ છોકરાઓને વાર લાગી હતી જીતતા પણ છોકરીઓ વેલા જીતી ગઈ
હમ નીતિ મંદાના અને બધા જે હતા એ
હમ
એવા એવી છોકરીઓને જોઈએ ને તો એ છોકરીઓના લીધે પછી જે બીજા જે છોકરીઓ હોય એ મા બાપ જોવે ને એટલે બીજી એમના છોકરીઓને પણ થોડું આમ એ લોકો એવું સમજે કે ના ભઈ આપણે જો મોકો આપીશું તો કઈક કરી બતાવશે એમ
હમ મોકો આપવો જોઈએ છોકરીઓને દરેક ક્ષેત્રમાં આપવો જોઈએ.
હમ એના પર તો ઘણા બધા મુવીઝ પણ બનયા છે ને મહિલા શક્તિકરણ પર તો
હમ છોકરીઓ પર તો કેટલા બધા મુવી બન્યા છે દંગલ આમીર ખાનો ફેમસ
હા
એને પોતાને એવું લાગતું હોય છે. પણ પછી રિયલાઈઝ થાય. છે કે ના મેડલ તો મેડલ હોય છોકરી લાવે કે છોકરો હોય.
હા એનું એક ફેમસ ડાયલોગ છે ને
હમ મેડલ તો મેડલ હોય.
હા હમારી છોરીયા છોરોસે કમ હૈ કે વાડી
હમ
એવું એવું બધું હોય ને તો અને એ તો રિયલ સાચી ઘટના છે.
સાચી ઘટના પર
હા ગીતા ફોગાદ અને બબીતા ફોગાદવાડી
હા
પછી એક મરદાની છે.
મરદાની હા
પછી એક પેલી જાનવીકપૂરની મૂવી હતી પાયલટ બને છે.
હા.
હા પણ એમાં એક વાત જોઈ હતી મેં ક્યારે મા બાપ જે છે ને બહુ સપોર્ટ કરે છે બધી વસ્તુમાં.
હા.
પણ બધી છોકરીઓ પાસે એ નથી હોતું.
હમ. મા બાપ નો સપોર્ટ જ મેઈન સપોર્ટ હોય. કર માટે તો.
મ હા અને પેલા ના પેલાની જે મહિલાઓની સ્થિતિ હતી ને અત્યારની જે મહિલાઓની સ્થિતિ છે એમાં તમને કોઈ ફેરફાર લાગે?
ફેરફાર લાગે ને અત્યારે પણ પેલાની લેડીસો જે હતી એ બધી ઘરમાં ઘરમાં જ રતી હતી પણ અત્યારે મોસ્ટ ઓફ લેડીસો બધી બહાર જને કામ કરતી થઈ છે ભણતર વધી ગયેલા કામ પણ કરતી થઈ ગઈ એટલે પોતાના વી ચારો વ્યક્ત કરી શકે પોતાના હક માટે લડી શકે એમ અને પોતે આત્મનિર્ભર બને એટલે પોતાના આગળની પેઢીને પણ સુધારી શકે. તો તેના પરિવાર ને સપોર્ટ. કરી શકે.
હા.
એટલે અત્યારે સુધારો તો આવે જ છે એવું નથી કે પહેલા જેવી સ્થિતિ જ રહી છે સુધારો તો ઘણો છે જ ત.
પણ હજુ સાવ જેવું જોઈએ એવું નથી.
અ જેવું જોયું નથી અને સરકાર પણ કેટલી બધી યોજનાઓ કાઢે છે છોકરીઓ માટે સરકારે ભણતર માટે છોકરીઓને મફત શિક્ષણ આપે છે છોકરીઓ માટે મફત સ્કૂલ બેગ. ને બધુ મોફા થાય છે.
હા.
પણ સહાયકારક છે બધી રીતે.
હા સાયકલ પણ આપે છે ને તો પેલું કેવું દુંરથી હા હા અને છોકરીઓ માટે હા હા સ્કોલરશિપ હોય છે ને ફી અને બધામાં રાહત હોય છે.
હા.
તો એના લીધે એ બધી જે તકો છે એના લીધે પછી છોકરી જે છે હવે થોડી આમ સશક્ત બની છે.
તા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે એમ.
પછી એક દહેજ પ્રથા પણ હજુ તો બહુ ચાલે છે.
હમ.
મતલબ. એવું નઈ કે ખાલી જે ઓછા ભણેલા લોકો હોય એ લે છે જે વધારે ભણેલા લોકો હોય એ પણ અત્યારે દહીજ લેવાનું પ્રિફર કરે છે જે ખોટું છે.
હમ.
અને પછી દહેજ માટે એમને અ છોકરીઓ જે હોય છે એમને નુકસાન પહોંચાડે છે ધમકાવે છે.
હા. એના પર બી હમણાં મૂવી બની છે રક્ષાબંધન.
હા અક્ષય કુમારની. એમાં એ પોતે એવું માનતો હોય છે પછી એને સમજાય છે.
હમ્મ
તો
દહેશ પ્રથા પર
પછી ઘણી બધી વેબ સિરીઝો પણ આવેલી હોય છે એના ઉપર
હા
કે અ સ્ત્રીઓને જે છે કઈ રીતે અ અને અમુક તો પ્રેરણાદાયક હોય છે મતલબ જે જૂની જે સ્ત્રીઓ અ હોય છે એક સોનમ કપૂરની હતી એર હોસ્ટેસ વાળી
હા હા
હા નીર્જા કરીને
નીરજાયે ને પણ દેશ માટે કરબાની આપી હતી
હા અને અત્યારે તો સેનામાં પણ છોકરીઓ ભરતી થાય છે અને દેશનું નામ રોશન કરે છે
નેવી એરફોર્સ બધા જ ક્ષેત્રોમાં આવી રે છે એટલે કેવાય ને છોકરીઓને મોકો આપો તો ઉડવા માટે આકાશ આપો તો આખો આકાશ જીતી લે
હમ્મ
અને એવું મતલબ અત્યારની છોકરીઓ માને છે કે પોતાનો હક લઈ શકે એટલે પરિવાર નો સાથ ના હોવા છતાં પણ પોતે કરી શકે એવું સશક્ત બની ગઈ છે
હમ્મ. આશા છે કે ભવિષ્યમાં જ આવું ને આવું જ હજુ વધારે બદલાવ આવે એમ
હ બદલાશે ધીમે ધીમે બદલાશે.
હમ્મ.
અત્યારે જેમ જે પ્રમાણે સિચ્યુએશન ચાલે છે, ભણકર ને બધું એ પ્રમાણે બદલાશે તો ખરી જ વિચારશે નહી.
હા.
એવી આશા છે આપડે બધ લી શકી એ પ્રમાણેની શક્તિ પણ આપે છે.
હા. સારું સારું ચલો આપડી તો ચર્ચા ચાલુ રહેશે.
હા-હા. હા-હા.
હા.